હલો પટ બૂક લાવ એટલે ક સાચવાની શું કરું
વાંચવાની બુક નહી લાવી મેં તો છે ને જૂના પેપર હતા ને તે સો તેમાં. સિલેબસ તો છે જ મારા પર આપડા પર તો બધી ચોપડા છે તો ખરા તેજ ખોલી દેવાના.
હા બરાબર એટલે બુક તો બહુ મોંઘી મળે ને કઈ ખબર જ નહી પડે. હા.
ખબર પડે એવું ને પાછું એજ બુક માંથી બધું પૂછાય ને એજ. ટાઈપ નો સવાલ નીકળે એવું જરૂરી નહી મળે સવાલ તો દર વખત પેટર્ન ચેન્જ કરી નાખે.
બધું અલગ અલગ હોય
એટલે છે ને હા એમ બુક લાવાનું બધ મતલબ ની મલે હા અગર બધાના સાર કઈ બુકમાં હોય તો લવાય પણ એમ એના અંદર બી ક્વેશ્ચન બનાઇ બનાઈને મૂકેલુ હોય એટલે મજા ની આવે ને જેટલી બી મળે ને બુક મોસ્ટ ઓફ તો હિન્દી
તમે આરામથી પાસ થઇ જાય મે તન કેમ આરામથી પાસ તો થઇ જાય ગુજરાતી ભરા ની આવે એમ બી પણ હમ એલે હમ આ કેમેસ્ત્રી બી તને આવડું જોઈએ થોડુંક કેમેસ્ત્રી કેમ કે અંદર થોડું પૂસાય રી પેલું રીઝનિંગ કરે રીઝનિંગ ગણિત નું આટલા જેમ આટલા જેમ આટલા જેવું કઈ આવે છે બધું મને એમ કેતા એટલે હા હા એ બધું આવે હોય તી
એટલે ટકા ને વાટલા આટલા ટકા અને કેટલા ટકા થાય ને બધું ટેવુ ટુ
એવું કે આ તો મેચ સુધારે મુયકુ લાગે
હમ એટલે મૂકે લાવટા તા એટલે મેંપછી આટલું વિ સાયન્સ ન ઉટું એમકે ઊટું થયું બધું
હા પાછો કર